કેમ છો, બેન સારું છે તમને? હલો. હેલો બેન. કેમ? બસ મજામાં. શું ચાલે તમારી તબિયત સારી છે ને, શું ચાલે? બધું મજામાં છે ને ત્યાં? કેવું છે તમારા શહેરમાં સારું? ને બધું વાતાવરણ ને બધું સારું છે ને, તમારી સેહત સારી છે ને?
સારી છું, બધું સારું છે વાતાવરણ બી ઠંડુ ગરમ છે અહિયાં. ઘડીકમાં ઠંડુ લાગે છે ઘડીકમાં ગરમ તો પર્યાવરણ નું તો તમે કઈ નહી કે શું ચાલે છે બધાને ખબર છે કે આપે બધી બધા સીઝન માંથી પસાર થતા હોય એવું લાગે છે. એના લીધે આપણું આરોગ્ય બી બગડતું ચાલલ્યું છે. કારણ કે કશે ને કશે આપણને દુખાવો રહી છે કોઈ દિવસ ઘૂંટણમાં રહી છે, કોઈ દિવસ કમરમાં રહી છે, કોઈ દિવસ હાથમાં રહી છે તો આપડી જીવનશૈલી તો તમે પૂછો નહી કે સુું ચાલે છે. તમારું કેવું છે રોજિંદા રોજિંદાની લાઈફ કેવી ચાલે છે?
જવા દેની મારા તો હમ હોસ્પિટલના ફેરાજ થયા કરતા છે મેં તમને શું કેવું રિપોર્ટ પર રિપોર્ટ જ મેં કરાવ્યા કરતી છું. શું કેવાનું હમને વચ્ચે જ જવા દેની બધા રિપોર્ટ કરાવવા તો બી ટ્વેલ ઓછું છે એમ. કે પછી ડી થ્રી ઓછું છે, વિટામિન્સ ઓછા છે. તો મેં પછી તો શું કરું પછી તો મે મહિના સુધી મેં તમને કેવ કે આટલી બધી દવા લીધી મેં કે શું કેવું એમ વાત ન પૂછો સવારે દવા બપોરે દવા પીવ, સાંજે દવા પીવ થાકી ગયા પછી તો મેં વિચાર્યું એ બધું જવા દે મેં કીધું ચાર દવામાં બી તમે જોઈ શકો છો કેટલું કેમિકલ્સ આવે છે એ સ્ટોર કરવા માટે બે લોકો કેમિકલ થી જ સ્ટોર કરતા હોય તોમે હમને હુ કર્યું કે મે મારા રોજિંદા જીવનમાં જ બધા અ જે વિટામિન્સ અ રિલેટેડ જે અ ફૂડ આવે છે અ બધા આવે છે વનસ્પતિઓ આવે છે એ ઇન્વોલ્વ કર્યા છે તો મેં બધું હમને સુ પીવાનું ચાલુ કર્યું છે રોજનું રોજ એક એક સૂપ બનાવીને પીવું છું. શું કેવું છે તમારે એના માટે?
નહી ખરેખર મને બી આ વસ્તુ નો સામનો કરવો પડ્યો છે કે મને ઘૂંટણમાં ઘણું જ દુખાવો હતો કે પછી કમરમાં દુખાવો આવી ગયો. તો મને એમ પેલા લાગ્યું કે સી ઝર ના લીધે થતું હશે. પછી મેં ડોક્ટર ને બતાવ્યું તો ડોક્ટર એમ કે છે કે તમારામાં ખામીઓ આવી ગઈ છે કે તમે આહાર બરાબર નથી, લેતા સંતુલિત આહાર નથી લેતા કે ફળ શાકભાજીઓ નથી સરખી રીતે ખાતા. તો મારું માનવું એવું છે કે હું બધું જ ખાઉં છું બધું સંતુલિત રાખું છું તોય છ તા મને આ બધી ખામીઓ કેમ આવી. કારણ કે લોકો એમાં કેમિકલ યુઝ કરે છે, આપણને પૂરતું ખોરાક નથી મળી રહેતું જે મળવું જોઈએ. આને જંક ફૂડ બી થોડુંક એવું છે કે આપણે ખાઈએ તો એના નુકસાન હોય છે. ને બીજ બીજી વસ્તુ મે જોઈ કે યોગ્ય સમય પર આપણે ખાતા નથી કે આપણે ઊંઘતા નથી કે સ્ટ્રેસ લઈએ છે. એના લીધે બી મને લાગે છે કે આવું બધું થયું છે કે ડોક્ટરે મને જણાયવું તો મને એવું થયું કે એકદમ કેવી રીતે થઈ ગયું હમણાં સુધી મને સારું હતું ને અચાનક કેવી રીતે આ ખામીઓ આવી ગઈ તો એ ખબર પડી કે ખામીઓ પેલાથી હતી. પણ આપણેે દરરોજ દરરોજ જે દુખાવો હોય છે તેને આપણે નજર અંદાજ કરીએ છેએ કે એના ઉપર ધ્યાન નથી આપતા. થોડું ઘણું દુખાવો છે આમ કરીને ટાળી દે છે ને પછી એક દિવસ આવે કે મોટું થઈ જાય છે. તો ડોક્ટરે કીધું આ એક એક સાથે નથી આવતું એ ધીરે ધીરે જ આવે છે જયારે તમે પૂરતું ખોરાક ના લેવ કે ઊંઘ ના લેવ એના લીધે તેે થાય છે.
બરાબર છે તારી વાત. બરાબર જ છે એકદમ સાચી વાત મેં એ જોયું મને પેલા છે ને થોડો થોડો દુખાવો થતો હતો તો મેં વરી એમ કે હશે એમ. આપડે કેવું કે આટલું માઈન્ડ પર ની લઈ એમ. થોડી ઘણું કઈ બી આપણે વસ્તુ થાય તો આપણે કેવું માઈન્ડ બની લઈ એ તો એ પછી આપડું વધતું જાય છે. છે ને પછી એ બવ વધી જાય એના પેલા જ આપણે આપડી સેહત ની કાળજી લેવા પડે છે. તો મેં એજ કર્યું પછી મેં છે ને શું કરું ખબર તને અ પેલી શેકતાની સિંગ આવે ને આપડે બજારમાં મળતી હશે તુલ બી લઈ આવજે હે ને તો એને છે ને મેં બાફી નાયખી ને એનામાંથી જે પેલો આખો રસ આવે ને એ આખો મિક્સર માં વાટીને એનો રસ કાઢી નાયખો ને ગરનીમાં ગાળી લીધું ને બટર નાખીને એનો સૂપ બનાવી લીધું. થોડું બટર નાખવાનું અને થોડું કા મીરી નાખી દેવાનું ને મીઠું નાખવાનું તો એકદમ ટેસ્ટી સૂપ બી ટેસ્ટી લાગે ને તમારી તો છોકરીને બી બવ જ ભાવે. તો મેં હમને શું કરું અઠવાડિયામાં ત્રણ દિવસ તો મારું ફિક્સ એ બનાવું. પછી બીજું શું કરવું એક ટોમેટો કેરેટ છે, રેબીટ છે અ રેબ અ કેરેટ ટોમેટો નો પાલક છે. એને બાફી નાખવું ને એ સૂપ બનાવું તો કેવું કે આપણેે શરીરમાં જે લાગતા વગતા જે વિટામીન્સ હોય તે આપણને ડાયરેક્ટ મળે એના આ ગોળી ખાવા કરતા તો સારું ને શું કે તું સારું છ કેવા છે કઈ.
આછી જ વાત કીધી કારણ કે દવાઓમાં તો કેમિકલ હોય છે આપણે એના આધારે રહીએ તો એ આજીવન નથી રહી શકતા તમે લાંબા સુદેશ લઈ દવાઓ દવાઓ ખાઓ ને એનાથી તમને ફાયદો થાય છે થોડું ઘણું થાય છે પણ એના નુ નુકસાન બી વધારે થાય છે. તો તમે જ કુદરતી તત્વો માંથી જો કેલ્શિયમ, વિટામિન, મિનરલ એ બધું સામેલ કરો લાઈફ માં તો એના વધારે પડતા જ તમને ફાયદાઓ મળે. ને આગળ ચાલીને જે આ ખામીઓ છે તેને પૂર આ વસ્તુ બધાને સમજવી જોઈએ કારણ કે આ સેક્ટાની સીંગ જે બધાને ગમતી નથી તો એ લોકો નાચ પાડે છે નથી ખાવું હવે અમારા ઘરે સેક્ટાની સિંગ બનાવીએ તો કોઈ ખાતું નથી. કારણ કે ગમતી નથી લોકોને પણ જે રીતે તમે આ સૂપનું રેસીપી મને આપ્યું ને એમાં ઘી નાખવાનું કીધું તો મને લાગે એ હું ટ્રાય કરી જોવા. એ બધાને પીવડાવી જોવા કદાચ એ જો ગમી જાય તો આ રીતે બી આપણે ઘરવાળાઓને ચેતાની સિંગ નું સૂપ પીવડાવી શકે છે, જેનાથી એમને એમને ફાયદો થાય બીજું તો ઘણી બધી વસ્તુઓ છે જે આપણે સામેલ કરવી જોઈએ પણ બ નાના બચ્ચાને ગમતી નથી તો આપણે એક એક કે બે કઈ આવી નવી રેસીપી શોધવી જોઈએ જે થોડીક ટેસ્ટી બી હોય ને લોકોને ખવડાવીસ ખવડાવી બી શકાય એવું આપણે શોધવું જોઈએ. બીજી કોઈ રેસીપી તમારા પાસે ખરી?
છે છે છે મારી પાસે બીજી બી રેસીપ પી છે તો એ બી તને બહુ જ ગમશે. કેમ ખબર તને આહ આપણને ખબર નોનવેજ ખાવાનો બહું શોખ હોય મને તો છેજ તો તને બી હશે જ. તો મેં તો શું કર્યું એ અહ શેકટાની સિંગ છે ને અહ હાફ બો-બોઈલ કરી દેવાની બાખીની બાફવા ની ને તો લોચો થઈ જાય. તો હાફ બાઈલ-બોઈલ કરી દેવાની એના પછી છે ને સિંગ અહ આપડે અહ અહ સિંગ આવે ને સિંગ એને રોસ્ટ કરી દેવાની ને નારિયેળ ને થોડુંક તલ નાખીને રોસ્ટ કરવાનું એનું પાવડર કરી નાખવાનું મિક્સરમાં. ને પછી એ પાવડર જે છે ને એની અંદર હળદ ના મીઠું પછી અહ લ-લી-લીલો મસ સાલો એ નાખીને આખો એ પાવડર નું સ્ટક ફિંગ છે ને વચ્ચે સિંગ ની વચ્ચે ભરી દેવાનું સિંગ ના વચ્ચેનું જે અહ બી આવે ને તે કાઢી નાખવાની ને તેના વચ્ચે સ્ટફિંગ ભરી દેવાનું. ને એને ફ્રાય કરવાની તો તને એવું લાગશે કે આ નોનવેજ ચાખા તીજ બહોજ ફાઈન લાગે તું એક વાર ખાલી બનાવી જોજે મેં તો બનાવ્યું ને તો એ બી એમને બહુ જ ભય્યું. આ તો એવું લાગે કે આપડે બુમ અહ બુમલા ખાતા હોય ને તેવું લાગે. એટલું ફાઈન લાગે ને બોહજ ફઇન લાગે.
સરસ ચોક્કસ. ચોક્કસ ચોક્કસ હું બી એક વાર ટ્રાય કરી જોવા જેમ તમે કહો છો એમ મારા મોડામાં પાણી આવે છે. કે આ વસ્તુ તમારે ખરેખર ટ્રાય કરવી જેવી છે. ને અમુક નોનવેજમાં બી ઘણી વસ્તુઓ છે કે જે આપણને કોલેજન પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે જે મારા ડોક્ટરે કીધું કે જો તમે આપણા નોનવેજમાં જે સૂપ તો આવે છે કે હાડકાના સૂપ હોય તે મને ડોક્ટરે કીધું તમે નોનવેજી ટેરિયરન હોય તો એ તમે પીઓ તો તમારા કોલેજન બિલ્ડ થાય છે જેનાથી તમારા ઘૂંટણના જે લીગામેન્ટ છે કે કમરમાં જે હોય તેમાં તમને કેલ્શિયમ પ્રોડ્યુસ કરવામાં મદદરૂપ હોય છે એ વસ્તુ બી જો નોન વેજીિટેરિયન સામેલ કરે તો એમને ઘણો ફાયદો મળશે આના નથી. ને સાથે સાથે જો વ્યાયામ બી કરવું છે જાણે હળ-હળવું એક વ્યા-વ્યાયામ છે તે ચાલવાનું છે કે પ્રાણાયામ છે કે યોગાના આસંસ છે એ બધું જે સામેલ કરે તો એમને ઘણું મદદરૂપ રહેશે એમાં બી. તમારું શું કેવું છે આ બાબતે?
સાચી વાત છે એકદમ જ સાચી વાત છે. આપડે સવારે રોજ ઉઠ્યા પછી છે ને જરા ટેરેસ પર કે એમ કે જ્યાં સનલાઈટ આવે છે ને ત્યાં જઈને જરા એક્સરસાઇઝ કરવું જ પડે છે. ને ખેર એક્સરસાઝ કરવાથી શું થાય તમારી બોડી સ્ટ્રેચેબલ થાય. હમણે આપણું રોજિંદા જીવન કેવું છે તમને ખબર કે આપણે ઉઠે છે એ આહ પેલે રોટીન કામ જ કર્યા કરતા હોય છે પણ જે અહ બોડીને જે અહ ફ્લેક્સિબિલિટી જુએ એ ફ્લેક્ઝિબિલિટી તો તમને યોગા કરીને જ મલશે. કેમ ખબર યોગામાં અલગ અલગ આસન આવે છે. તું યોગા કરશે તો તારી બોડી બધા જગ્યાથી ફ્લેક્ઝિબલ થશે ને આ કામ કરવાથી તો કેવું આપણેે ઉભે ને ઉભે કામ કરે બેસે ઉભે બેસે ઉઠ સે બેસે સુબે સુબે આ બધા ખાલી બેચ થી એ અહ છે કે એમાંથી તમે ખાલી તમારું આખું શરીર નું સ્ટેન્ડિંગ પોઝિશન જ રહું છે એમ. તો બોડીમાં આપણે ફ્લેક્સિબિલિટી લાવવા માટે છે ને મેં તો તને કેવું કે આજ કરવું જ પડે તો મેં એજ કેવું છું હેને તું બી જે રી કરી લેજે ઓકે છેને મને એક, હા બાય. હેને?
ઓકે બાય.